હલો જય શ્રી કૃષ્ણ હા બસ મજામાં શું કે બાકી આજનો શું પ્લાન છે, પછી તમારો આખા દિવસનો?
હ આજનું હવે અમે એક બે જગ્યાએ ચેસ નું જોયું છે, એટલે હજી અમે આઠ દસ દિવસ જોએ
તો હું એને કઉ છું પટાવું જ ક્યારની કાલ ની કાલે ઈન્કવાયરી કરી એટલે નજીકમાં છે, તો એ બે વિસ્તાર દૂર જાવું પડશે તમે તો આખો દિવસ અહીંયા બેસા રસું તો ઈ બાને ત્યાં બજારમાં નીકળશું મારે થોડું આઉટકટમાં પડે ઘર હોમીનું એટલે એ બજાર બાજુ નીકળી જાય તો કલાક ચેસ કરી લેજે ને પછી એકાદ મોલ કે કાઈક સુપર માર્કેટ કે થોડું ફરી કરીને આવું રહેવાનું એવું હોય તો આપડે રીક્ષા બંધાઈ લેશું અહંયા તો બધી સગવડ સરસ જ હોય
હા હોય હોય મળી જાય વાંધો ન આવે અમારે મારા બ અ સને પણ ચેસ ગમે છે, તો એનેમ ચેસ કોમ્પિટશન પાર્ટ લીધોતો હા સ્કૂલમાં અમારે હતો ને તો એમાં પાઠ લીધો તો હા
હમ સરસ મારા દીકરા ને આમ થઈ ગયોતો એમાં બધું એક્સપર્ટ સરસ થઇ ગયો તો બે વર્ષથી મુકાઈ ગયું છે.
અચ્છા હા હા હા
બોલ ને ક્રિકેટ રમે છે એટલે મુકાઈ ગયું છે, એટલે સારું એવું આવડી ગયું હતું એની એની ઉંમર હિસાબથી તો એક્સપોર્ટ થઈ ગયો હતો સરસ.
ઓકે ઓકે હા હા.
બે જગ્યાએ આમ ગૂગલ માંથી ચેક કર્યું નજીક ના વિસ્તારમાં તો એજ કેતી. પાંચ થી છ છે તો આપડે ચાર સવા ચારે નીકળીયે, એટલે કે ના વેકેશન છે વે. કેસન
બસ એજ એજ છે. બધા છોકરાને એજ છે નવી એક્ટિવિટી કરીએને આપડે તો હજી અમારે વેકેશન ચાલે છે બોલો. તોવે
પણ મેં કીધું હવે તમે ટીવી ને ફોન જ લેશો એના તો આપણેે એક જ કલાક છે.
હા હા.
આપ થોડાક અત્ય સુધી જય આવશું પછી બધું આજુબાજુ પડે પછી આજુબાજુ પડે મારાથી બે વિસ્તાર. પછી તો પેન્ટાલુન ડી માર્ટ અ રિલાયન્સ બધું જ પડે.
હા હા હા ઓકે તો તો આપડે ત્યાં ટાઈમપાસ કરી લેએ તો તેનું થઈ જાય.
મૂળ બજાર આવી જાય કે ઓમ તો ત્યાંમ એમ જ કે ત્યાં તો કે અમે બહાર બેસશો. આ વખતે હું સામેથી કહું છું એકલી ક્યાંય નહી જાઉં, અને મારા માટે અહિયાં છોડવો તો નવું. આપન મને તો અમુક અહિયા બીક લાગે અંયા બીક ના લાગે.
હા ના લગ બરાબર છે એ તો હા.
એટલે મેં બાર જ બેસ લાગતાર હશે ખાલી તોને. અ બાંધી નથી દીધું પણ એક દિવસ આવ કે ફ્રી સેશન કે ફ્રી ડેમો આપે છે કેવી રીતે ફ્રી આપે છે, એક એવું બધું એને કેતી હમણા એજ કેતી.
હા હા બરાબર છે, ને ચેસમાં સારું છે. અહીંયા અમારે સ્કૂલમાં પણ કરાવે છે ચેસનું, શીખવાડે છે ક્લાસીસ છે સ્કૂલમાં.
હા અમારે ત્યાં શાળામાં કરાવે છે, પેલા જાતો હતો નાનો હતો ને થોડોક જ સમય ગયો પણ એને સરસ આવડી ગયું તું એમ કોરોના પછી બહુ સરસ આવડી ગયું તું.
ઓકે હા હા હા.
પાછું આમાં રસ છે ને ક્રિકેટમાં જ મેન રસ છે. અને બાસ્કેટબોલ એ બહુ સરસ રમે છે, એટલે બા બોલ પાછી મારે ઘર ની નજીક પડે જો મારું ઘર ખબર હોય તો સાવ નજીક પડે. શાળા એ જ શાળામાં જ છે, એટલે ટ્રાન્સપોર્ટ ની એ લા ચારી ઈન્શાંતિથી પતિ જાય.
પધ જાય અમારે એમ જ છે સ્કૂલ ની બાજુમાં જ હોય ને મકાન તો આપડે પછી વાંધો ના આવે એમ કે ટ્રાન્સપોર્ટનુ ના દેવું પડે.
હા એટલે અમે ઘર બદલાવું છે અમારે હોલ બહુ નાનો પડે. તમે નથી જોયો હવે તમે આવજો, તો હોલ બઉ નાનો પડે આમ રખવું હોય ને સ્નેહમિલન.
હા હા હા મારે પણ એજ છે. મારે એજ છે હોલ નાનો છે ને તો પછી આપડે એમ થાય કે આમાં કેમ બધા અવે આપડે અહીંયા કરીએ કીર્તન ને તો આપડણે અમુક રિલેટિવ હોય તો એને પણ કેવું પડે. કે જો આટલું બધું રાઈખ્યું ને અમને ન કીધું તો પછી પ્રોબ્લેમ થાયને અમારે આજુ બાજુ રિલેટીવ ઘણા છે, તો અમારે એમ કીર્તન વાનો મેળ ન આવતો કીર્તન વાળા તો આવી જાય એટલા સમય જાય. રિલેટિવ નુ બધા નુ કરુ હોલ નાનો પડે.
ના મારે બધાનું નથી થાતું પછી અને મારે ઘણા બધા છે આમ. અલગ અલગ ગ્રુપ છે, એટલે પછી મરાઠી તો મરાઠી જ કરું, અને તનવાડામાં મારે જે બે-ચાર, હવે તો આખ અમારી બિલ્ડિંગમાં એઈ ઓછા થઈ ગયા છ બધા કોરોના પછી.
હા.
પછી એક-બે વાર મારે એવું કરવું પડે છ કે જો મારા આમ હોય તો પછી આગા પાછા મારા બે બિલકુલ નજીક છે. તો તમે જાઓ. બીજા બધા નાના છોકરાવ વાળા છ. કારણ કે હાલમાં પ પાકું નથી આવશું કે નહીં.
હા.
પછી ચલાવે એવી રીતે.
હા, હા, હા, ના-ના. નથી થાતું, એજ-એજ પ્રોબ્લેમ છે હા.
તો એ જ કે મકાન બદલાવું છે, મકાન બદલાવું છ. પછી મારા હસબન્ડ કહે કે અહીંયાં આગળ જઈએ. જ્યાં ઉડુપી છેન ત્યાં.
ઓકે, હા, હા.
ઉડુપી ને, પીઝા હટ ને ઈ છે ને. ત્યાં હોલ મોટા છ. નવા મક નવા બિલ્ડિંગ છે. જૂના બિલ્ડિંગ છે. તો મે કીધું, ના હવે સ્કૂલ અહિયાં છઠ્ઠું ધોરણ હવે બારમા ધોરણ સુધી અહીયાં, બાસ્કેટબોલ જાય જાતે જ જાય. પહોંચ ખાલી પછી ફોન આપી દેછ. કે તું પહોંચ ને ત્યાં છે આટલું જ, પણ એને એમ કહી કે પહોંચે ને એટલે તે હું પહોંચી ગયો. કે પછી છ થી સાડા સાતે, પોણા આઠે નીકળે ને કહૂ હવે હું અહીં થી નીકળું છું. મતલબ બેગમાં ફોન છ મિનિટ લાગે સાડા, એ તો બઉ ફાસ્ટ સાલે છોકરાવ. ઝડપ-ઝડપ થી ચાલે એટલે એને સાડા પાંચ મિનિટ લાગે.
હા, હા, હા, બરાબર છે. અમાર
એ નીકળી ગયો તો, એટલે ફોન આપવો પડે, નતો આઈડિયા ના આવેન પછી આપણે દોડવું પડે શાળાએ એમ.
હા, હા, હા એ તો છે જ.
પણે દોડવું પડે કે ક્યાં રહી ગયા. એટલે પછી ફોન આપી દે છે.
અચ્છા, હા, હા. અમારે અહીંયા હમણાં સોશિયલ ક્લબ છે ને બાજુમાં તો ત્યાં આપણને ટેબલ ટેનિસ ને એવું બધું ફ્રીમાં રમવાનુંન કહે છે. કે વેકેશન છે ને તો છોકરાઓને જેને આવવું હોય ને તો હમણાં મારી ડોટર ને એની ફ્રેન્ડ ને એ લોકો જાતા હોય ટેબલ ટેનિસ રમવા માટે.
હા ઈ સરસ છે.
હા, હા. સોશિયલ ક્લબ નું છે ને ત્યાં, પણ એ પણ હવે તો દૂર બી જા એરિયામાં વયું જાવાનું છ સોશિયલ કલબ. હા, હા. હા એજ-એજ ને તો.
અમે ત્યાં છીએ ને અમારી માતૃભાષામાં અમે ત્યાં મંડળમાં જો જોડાયેલા છીએ.
ઓકે-ઓકે બરાબર છે. હા.
જ અહ આ અમારું જે આપણે બધું સંચા સંચાલન કરવાનું હોય ને ઈ મેન ગ્રુપ માં જ છું.
ઓકે બરાબર.
એટલે ઈ તો બહુ દૂર જશે હવે. તો પણ એના માટે બાર મીટિંગ તો થઈ ગઈ. હા. એટલે હવે અમે આવું પણ સંચાલન માં છે એટલે આઈડિયા આવે એમ. અને મોટું ટો પૈસો જોશે, બહુ મોટો પૈસો જોશે. કારણ કે એમાં એવું છે કે આપ આપણને ત્યાંની સરકારે આપણને આખી જમીન આપી દીધી. જમીન બહ મોટી આપી છે પણ જમીન પણ બાંધવા માટે પૈસો નહી જોઈએ ત્યાંની મોંઘવારી પ્રમાણે. બહુ મોટો પૈસો જોશે, અને પછી ઘણા અને પૈસો જમા કરવા માટે બધું કરે છે. આટલો મોટો પૈસો એટલે એક માળ એક એક માળ કે કંઈક બેઝિક ને. જે કરવા માટે જાય ત્યાં કે મોટી મોટી જગ્યા થાય કે ક્રિકેટ થાય કે બાસ્કેટબોલ. કે બધી રમત ગમત થાય, પણ એના માટે પૈસો નહી જોએ.
જોયએ જોઈએ.
એક ખાલી મેદાન આપડું શાળાનું ઓલું કરે છે આખું ચેન્જ, અમારે હમણાં કર્યું. રિનોવેશન બે ત્રણ વર્ષ પ કેટલો પૈસો. પાછ આપણી પાસે જ લઈએ છે અમારે તો આટલી અમારી પાસે જ લઈ અમારા એરિયા વિસ્તારમાં તો.
હા હા બરાબર છે.
એટલે ત્યાં વાત એવી રીતે અટકે છે.
ઓકે બરાબર છે અને પાછું થોડુંક દૂર પડે ને તો એ પણ જવામાં આમ કે મેઈન કહેવાય એરિયો વચ્ચેનો એરિયો એટલે આપડણે તમારે નજીક પણ અમારો એરિયો, પણ પછી દૂર વયું જાય તો જવા આપડે તકલીફ પડે થોડી.
બઉ દૂર પસે એટલે હું છેલ્લી બે મિટિંગમાં ગઈ હતી બાર મિટિંગ થઇ ગઈ હતી. તો છેલ્લી બે મીટિંગમાં થઈ જવું પડે એમ હતું એટલે, તો પછી મને ખબર પ આની મીટિંગ છે તો મેં મારા ત્યાં મોટા કાકા હોય ત્યાં પ્રમુખ કાકા એટલેધું કાકા તો પછી તમે હું નહી આવું તો ચાલશે, તો કે આવો આવો. એમ બે જણા મળશે વાંધો નહી આવો એટલે પછી નાના પાણી શકે. એટલે જ્યાં પોહચ્યા, પોહચ્યા એટલે છેલ્લે એમ જ કીધું એમના જે આપણા અ સમાજ ના છે, આખા ભારત સમાજ ના એ પ્રમુખ છે આ તો અમારા પ્રમુખ છેતી અમારી માતૃભાષામાં જે છે. અરા મદને, તો એ કે સરકારે આપી છે એટલે આપણે એનો અનાદર નહી કરી શકીએ. એમને માન સન્માનથી આપડે લેવી જ પડશે અને ત્યાં શરૂ તો કરવું જ પડશે. એટલે આ બાર મિટિંગ એટલે થઈ ગઈ કે બધો ફંડ જમા કરવો થોડોક તો પૈસો સ્ટાર્ટઅપ તો ખ ખાસો તયો પણ એ ખાસો કામ નહી આવે ત્યાં તો કેટલી મોંઘવારી. એક ટન્સ વાળું રમ આ તો ખાલી પ્લેન જમીન છે આખું ઉભું કરવાનું જ.
હા હા હા કન્સ્ટ્રક્શન કામ નહી
વધારી સેવા આપશે.
ઓકે અચ્છા બરાબર એવું છે હા હા.
બાંધકામમાં એન્જિનિયર હોય એમ, જેમ મારા મારા પતિદેવ છે એવી રીતે. તેવી કરશે, એટલે જે પોતાની સ્વેચ્છાયતી સેવા આપો એ આપો. હ, નકશો બનાવવાને પછી તો અ ફાાઈનલ તો કરશે જ. એટલે હજી તો એ આખું કામ બઉુ મોટું કામ બાકી છે. ખબર નઈ ક્યારે કરશે, એટલે પછી છેલ્લે એ આપ. આપડા જેં તમે કહત ને ઇન્ડિયન ભારત સમમાજ ના ત્યાંના પ્રમુખ છે ને એમણે એમ જ કીધું, કે આપણે એનો અનાદર નહી કરી શકીએ જમીન આપી છે આપણને. આપણને ભેટમાં આપી છે એટલે આપણે લેવી પડશે. અને એના ઉપર આપણે ધીરે ધીરે એક એક સ્ટેજમાં કે એક સ્લબમાં આપડે કામ ચાલુ તો કરું. પડશે આજે નહી તો કાલે.
હા.
અને અહીંયા તો નાનું પડે જ ને તમારી શાળામાં તો અમે
ખબર છે, નાનું પડે છે, હું ગયેલી છું. ગયા વખતે અહં કલરિંગ કોમ્પિટિશન હતી ને અલભાજ વાળાની તો તય્યારે હું ગઈતી તો ત્યારે એ મેમે જોયયો નાનું છે, બો હોલ ને એમ એટલું
એટલે મેં જોઈ નથી પણ એમ કે બો મોટા વિસ્તારમાં જમીન આપી છે, પણ એ વિસ્તાર કેટલો દૂર છે? તમે સાંભળેલું હોય તો બો દૂર છે, પછી ઘણા કેતા તા કે મતલબ મોટાઓને વડીલોને કારણ કે આમાં વડીલોય ઘણા બધા સરસ અ મતલબ ભાગ ભાગ લે છે, અને આનંદ ઉઠાવે છે. જે વડીલોનું કઈક કરીએ તો પ્રવૃતિ તે કે વડીલો કેવી રીતે આવે અલખેરપુરમ થી કેવી રીતે આવે તે ક્યાયથી આવવા જો આવા વાળા તો આવશે જ એમ બધી વાતને મીટિંગ થતી ત્યાં
ઓકે બરાબર છે, એટલે હું છે, ને ક્લબમાં નથી જોઈન્ટ થયેલી પણ આમ બધું મને ખ્યાલ છે. હા સોશિયલ ક્લબમાં એમાં નથી ગુ ગુજરાતી સમાજમાં નથી જોડાણી અમારે છે, ને અમારી કાસ્ટ નું ગ્રુપ બો મોટું છે, એટલે હું એમાં લીડરમાં છું. હા હા હા એટલામા કાચ નુ સ્નેહ મિલન ને બધું વરસમાં એક વાર હોય જ છે. પછી પિકનિક ને એવું બધું હોય ને એવું બધું ચાલે છે, હા
હમ ના અમે તો સભ્યો છીએ ને પછી હવે અ કોરોના થી સેવા આપતા હતા જે જોઈએ ઓનલાઈન કે ઓફલાઈન તો એ લોકો કેય કે મેઈન મંડળ હોય ને પછી નવ જણાનું
ઓકે હા હા.
આ બધી ભાષાઓનું જે મંડળ હોય એમાં પાછું એક એક મેન મંડળ હોય અ મુ ખ્ય મંડળો એમાં જોડાાય ને પછી સેવાને જે કઈ કામ કામ કાજ એ તો હમણાં મને આવ્યા પેલા જ કોઈ પૂછતું હતું કે તમને એમના પૈસા મળે પગાર મળે અમે કીધું ના બાપા કોઈ પૈસા ના આપે હા હા એમાં સેવા જ આપવાની હોય. કારણ કે જે સભ્યની ફી જાય પાછી ઉપર જાય.
કે હા હા હા એમાં છે, ને ફીસને એવું છે, હા હા
હા એમાં એવું છે, બાકી મજામાં ને?
બસ જો બાકી મજામાં હો આવો બસ જો હવે થોડુંક કઈક છોકરાને જે જમવું એ બનાવી દઈએ. એટલે એ એક કામ થઇ જાય.
હા જી તમારા જોડે વાત કરીને સારું લાગ્યું બો સારું લા
હા હા હા સારું સારું ચાલ કોન્ટેકમાં રહેશું ઓકે આપડે ઓકે હા
પાછા મળીએ.
હા હા ઓકે ઓકે નો પ્રોબ્લેમ ઓકે આવજો હો ઓકે બા
આવાજો.
હા આવજો.